હા હા એકદમ મજામાં તમે ક
બસ હું પણ મજામાં મેં આજે તમને એ માટે ફોન કર્યો હતો. કે આજે હું ખુબ સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું વાત કરવા માટે. આજના વિષયનું નામ છે આપણે મુસાફરી એકલ માર્ગસફર.
હા આ તો એકદમ એકલ માર્ગસફર એટલે એકદમ એકલા મુસાફરી કરવી અને આમાં ઘણી નવી વાતો જાણવા મલે છે.
એકલ મુસાફરીમાં દરેક દિવસ અલગ હોય છે.
બિલકુલ, દરેક જગ્યા નવી હોય અને દરેક માર્ગ પણ નવો હોય.
હા અને મુસાફરી માણસને દુનિયા વિશે ઘણું શીખવે છે.
એકદમ સાચી વાત. પુસ્તક કરતા પણ ઘની વાર મુસાફરી વધુ જ્ઞાન આપે છે.
હા અને એકલમાર્ગ સફરમાં સમયનું પણ સારી રીતે એવું આયોજન થાય છે. આયોજન કરવું પડે આપડે એમ.
હા અને ત્યાં જવાનું કેટલો સમય પછી કેવી રીતે જવાનું એ બધું વિચારીને કરવું પડે.
હા પછી મુસાફરી કરતાં પ્રકૃતિનો પણ અ નજીકથી અનુભવ થાય છે.
હા એટી તો પહાડો, નદીઓ, જંગલ અને દરિયા જોવાની મજા જ અલગ હોય છે.
હમ્મ, સવારે ઉગતો સુરત જોવાનો આનંદ પણ એટલો ખાસ હોય છે ને.
હા ને સાંજે અસ્ત થતાં સુરતનું દ્રશ્ય પણ મનને શાંતિ આપે છે.
હા અને પછી ગામની મુસાફરી પણ ઘણી રાસપ્રદ હોય છે.
બિલકુલ ગામમાં લોકોની સરલતા અને પ્રેમ જોવામાં મલતો હોય છે.
હ અને શહેર અને ગામ વચ્ચે ઘણો ફરક હોય છે.
હ શહેરમાં ઝડપ હોય છે ને ગામમાં શાંતિ હોય છે.
પ પછી મુસાફરી કરતાં નવા માર્ગની ઓળખાણ પણ થાય છે.
હા અને ઘણી વાર નવાં લોકો સાથે ઓલખ પણ થઈ જાય છે.
અને દરેક જગ્યાની બોલી પણ અલગ-અલગ હોય છે.
હા, બોલી અલગ હોય પણ લાગણી એક સમાન હોય છે.
ખોરાક પણ દરેક પ્રદેશમાં અલગ-અલગ હોય છે જેમ કે બોલી અલગ-અલગ હોય. તે રીતે ખોરાક પણ અલગ-અલગ હોય છે.
હા અને તેથી જગ્યાની ઓળખ તેના સ્વાદથી પણ ઓળખાય છે.
હા અને મુસાફરી કરતા સ્થાનિક બજાર જોવાની પણ કેટલી મજા આવે છે.
હા તેની હસ્તકાલા અને વસ્તુ જોવામાં એકદમ રસ પડતો હોય છે.
હ એક જ માર્ગ સફરમાં શાંતિનો અનુભવ પણ થાય છે.
બિલકુલ અવાજથી દૂર રહે પ્રાકૃતિ સાથે સમય પસાર કરી શકાય.
હ મુસાફરી કરતાં સફાઈનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
હા કચરો ક્યારે પણ ગમે ત્યાં ના ફેંકવો જોઈએ.
હા અને પર્યાવરણ બચાવવાનું એ બધાની જવાબદારી છે.
બિલકુલ, સ્વચ્છ જગ્યા બધાને ગમતી હોય છે.
હા અને મુસાફરીમાં નિયમોનું પાલન પણ આપણેે કરવું એ ખૂબ જ જરૂરી એક અગત્યની વાત છે.
બિલકુલ ને રસ્તાના નિયમો માનવાથી એકદમ સુરક્ષા વધતી જાય છે.
હા, નદી કે પહાડ પાસે સાવધાની રાખવી જોઈએ આપણે.
હા બિલકુલ ને ઉતાવળ ક્યારેય પણ સારી નથી હોતી.
હા અને સમયનું મહત્ત્વ મુસાફરીમાં ઘણો બધો હોય છે.
હા. અને સમય પર નીકળે તો ઘણી મુશ્કેલી ઓછી થઈ જતી હોય છે.
હા અને મુસાફરી કરતા ફોટો લેવો ઘણો આમ ફોટો લેવાનો બધાને કેટલો ગમે છે બધાનો ફેવરેટ વસ્તુ એ જ હોય છે.
હા કેટલીક જગ્યા તો આમ કેવાય કે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
ઇતિહાસ માટે પણ પ્રસિદ્ધ હોય છે અને કેટલીક જગ્યા આ પ્રાકૃતિને સુંદર માટે ઓળખાય છે.
હા મુસાફરી થી સંસ્કૃતિ વિશે પણ ઘણું જાણવા મળે છે.
બિલકુલ લોકોને પોશાક, ભોજન અને પરંપરા અલગ- અલગ. હોય છે.
હા અને દરેક જગ્યા ની એક અલગ જ ઓળખાણ હોય છે.
હા અને. અને આ એકદમ ઓળખાણ મુસાફરીને યાદગાર બનાવી દે છે.
હા હ એકલ માર્ગ સફરમાં ધીરજ પણ બહુ જ જરૂરી હોય છે.
હા દરેક પરિસ્થિતિમાં શાંત જ રહેવું જોઈએ.
હા એ એકદમ સાચી વાત છે. મુસાફરી કરતા હવામાં પણ ફરક લાગે હોય છે.
હા પહાડી હવા અને દરિયાની હવા બંને અલગ અનુભવ આપતી હોય છે.
હા અને વરસાદમાં મુસીફરી મુસાફરીનો આનંદ એકદમ અલગ જ હોય છે.
બિલકુલ પણ સાવધાની સાથે મુસાફરી આપણેે કરવી જોઈએ.
હા મુસાફરી એક સરસ શિક્ષણ પણ આપે છે આપણને ખુબ જ આમ.
હા દરેક માર્ગમાં કઈને નવી વાત શીખવાડતી હોય છે.
હા પછી. હું તમને એમ કેવા માંગુ છું કે આગળની વાત આપણે ચાલુ જ રાખીએ હજી. મુસાફરી કરતા દરેક દિવસ. કઈ નવી વાત લઈને આવે છે.
હા એકદમ અને આપડા કવાય કે સવારનો માર્ગ અને સાંજનો માર્ગ એક સમય નથી લાગતો.
હા પ્રકાશ બદલા એટલે બધું દ્રશ્ય પણ એકદમ અલગ-અલગ દેખાવામાં આવે છે.
હા અને. આપડે કેટલાક માર્ગો તો વૃક્ષોથી ભરાયેલા હોય છે.
હા આવા માર્ગ પર ચાલવાથી મનમાં શાંતિનો અનુભવ પણ થાય છે.
હા અને કેટલાક આમ માર્ગ પહાડ વચ્ચેથી પસાર થતા હોય છે.
હા અને કેટલાક માર્ક દરિયાના કિનારે સાથે સાથે જાય છે.
બિલકુલ અને માર્ગ પર નાના-નાના ગામ પણ આવતા હોય છે.
હા ગામમાં લોકોનો રોજનો રોજ જીવન જોવાનું પણ આમ ખુબ જ રાસ પ્રદ હોય છે.
હમ્મ બિલકુલ અને કેટલાક લોકો ખેતી કરતા હોય છે.
હા અને કેટલાક લોકો પશુપાલન પર કરતા હોય છે.
હા અને મુસાફરી કરતા આમ એકદમ ખેતોનું હરિયાળું દ્રશ્ય પણ જોવા મળી જાય છે.
હા અને આવા દ્રશ્ય આંખને ઘણી રાહત આપે છે.
હા રસ્તામાં નદી પર પુલ પણ આવતા હોય છે.
હા પછી પુલ પરથી પસાર થતા સુંદર નજારો જોવામાં પણ મળે છે.
હા એકદમ અને હ આપ કેટલાક માર્ગ આમ જંગલમાંથી પણ પસાર થતા
હા અને જંગલમાંથી પસાર થતા ત્યાં પક્ષીનો મધુર અવાજ પણ સાંભળવામાં આવે છે.
હા બિલકુલ પ્રાકૃતિનું એકદમ સંતુલન એકદમ. જાલદાઉ એકદમ ઘણું જરૂરી છે.
એકદમ સાચી વાત છે અને એટલે આપડે કેહેવાય ને. કે એટલે વૃક્ષ કાપવા કરતા વધુ વૃક્ષ રોપવા જોઈએ
હા એકદમ અને મુસાફરી કરતા સ્વચ્છતા નું પણ ધ્યાન રાખવું જોઈએ
હા પ્લાસ્ટિક નો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ
હા કચરો માટે ડસ્ટબિન નો ઉપયોગ કરવો જોઈએ
હ અને આવું કરવાથી બધાને ફાયદો થાય છે
હા અને કેટલીક જગ્યામાં એકદમ પ્રાચીન ઈમારતો પણ હોય છે
હા એજ ને અને તે ઇમારો તો ઇતિહાસ ની યાદ પણ અપાવે છે
હા પુરાના મંદિરો અને કિલ્લાઓ પણ ઘણા પ્રસિદ્ધ હોય છે
હા અને તેની રચના જોઈને લોકો આશ્ચર્યમાં જ પડી જતા હોય છે કે કેમનું આ બન્યું હશે આમ શોકમાં જ જતા રહે
હા એકદમ અને મુસાફરી કરતા એકદમ સ્થાનિક કલા પણ જોવામાં મળી જાય છે
હા અને એમાં હસ્તકલા અને હાથથી બનાવેલી વસ્તુ ઘણી જ સુંદર દેખાય છે
હમ કેટલાક બજારમાં તો સવાર વધુ એકદમ જીવત હોય છે
હા પછી કેટલાક બજાર રાત્રે રોશની થી ચમકતા હોય છે
હમ બિલકુલ એના મુસાફરીમાં સમયનું એકદમ આયોજન ખુબ જ જરૂરી હોય છે
હા આપડે સમય બચાવવા માટે પહેલાથી જ માહિતી લઈ લેવી જોઈએ
હા એકદમ અને માર્ગના એકદમ નિશાનો પણ એકદમ ઘણા ઉપયોગી હોય છે
હા અને તેનાથી સાચી દિશા મળી રહે છે આપને આમ
હા એજ અને કવાય કે માર્ગ ના એકદમ કેવાય વરસાદ નામ દિવસોમાં રસ્તા એકદમ લપસના થઇ જાય છે
હા એજ ને એટલે આપડે તયા લપસાઈ ના જવાય એટલે એકદમ ધીરે ધીરે ચાલવું જોયે સાવધાની રીતે થી
હા અને ઉનાળામાં પણ પાણી નું મહત્વ ઘણું વધી જાય છે આપડે
હા શરીર માં પાણીની કમી ના થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ
હા અને શિયાળામાં ઠંડી હવા હોય છે
હા એટલે આપડે યોગ્ય કપડાં પહેરવા જરૂરી બને છે
હા અને મુસાફરી કરતા ઘણા પ્રકારના વાહનો જોવાવામાં મળતા હોય છે
હા આમ વાહનો એટલે જેમ કે બસ રેલગાડી સાયકલ હોળી એટલે કેટલાક અલગ અલગ આમ વાહનો વપરાય છે મુસાફરી કરતી ફેર
હા બિલકુલ ને આપડે મુસાફરી કરતા સ્થાનિક તહેવારોની પણ માહિતી મળી જાય છે
હા અને તહેવાર લોકોને એક જ એકબીજા સાથે ખુબ આમ હારી રીતે જોડી રાખે છે
હા બિલકુલ તો આજે આપડે વાત કરી ખુબ જ આનંદ આવ્યો
હા મને બી ખુબ જ આનંદ આવ્યો તમારી જોડે નવા વિષય સાથે આવીશું અત્યાર માટે જ હ મળિએ
મળીએ
મળે